હલો
હેલો હા હય નઈ બેઠોય
કોલેજ ગીએ તો
હા ગ્યોતો
કહા સે?
ઘર બેઠો છે
એવું મળે
હમ, લાયો રા શાકભાજી ન સમ પલ ને એવું. તે લાવું જ પડે. હમ. હું કરીરો તું, બસ મજામાં.
કઈ ની હમ.
તે નાગરિકપણું
હું કરે ખાઈન બેઠો, તી ખાઈ લધું?
હઓ. ખાઈ લીધું, ખાઈન લખવા કરતો તો. કોલ મુકીદે હમણાં. ફોન કરવા દે ખરો મેં કીધું કરવાદે એમ કરીન કર્યો.
હમ, હમ.
હમ.
હું લખે તું હમણાં?
ઓરલ પેલું આપડે મનોવિજ્ઞાન નું
મનોવિજ્ઞાન
હા, મેગા મેડમ એ
હા.
લખાદી તી આજ વો તો હું સોપડુ આ ઘેર આમ તું ની આવે પણે હું ઘરે ભુલી ગ્યોતો ચોપડા પાસ તો મેં કીધું લાવને કાગળમાં લખવાડે એમ કરીન લાયો તો આમ બેઠો બેઠો લખતો તો અ
હા, હા. કેવું ચાાલે બીજું?
બસ મજામાં, શાંતિ.
શાંતિ છે.
હમ.
હા.
સોમવારે જવાનો છે?
સોમવારે તે જવું પડશે માર બેંકનુ કામ સે બીજું.
હમ, કોલેજ ની આવે.
કોલેજમાંનું કામ પતાઈન ત્રણ લેક્ચર ભરીને પછી જાવું પડે બેંકમાં. એટીએમ નું ફોર્મ ભરવું પડહે અને ફોન નંબર બી મારો જ નાખવો પડહે.
માર ભી બદલાવેનો સે પણ માર તો લીબડી છે.
હ માર માર મોટા ભાઈનો નાખેલો છે તો મારો નખાડી તે
હમ, હમ, હમ તેમ ગલડો.
હા એટીએમ કઢાડવું પડેને અને પાછો પસી ફોન પે ચાલુ કરવું પડહે મારે ખબર નઈ નહી ચાલતું હશે.
એટી એટીએમ નીકળી જાય એટલે પછી એના પરથી પેલો આપડે પેલું પાન કાર્ડ નીકળી જાય.
હા હા.
હમ્મ.
એ તો અઈલી જે.
હા કોલેજ હો તો આપ અગાર થયે. અ દસ પંચાવને તો છૂટી જાય છે એટલે સાડા અગિયાર વાગે તો દશ મિનિટ મા જઇ. કેમ કે હાનના પાસા પાસું ચાડા સાડા ચાર વાગે બેંક ખુલ્લી થઇ ખુલ્લી થઈ જાય એમ હમ્મ. અને પાસો હાજે તો હાડા ચાર આઈ.
એકલો જાય હે.
આ કૈનાક ને જોને જોડે ભાઈ બનેને લેતો જઈ કૈનાકને.
હા હા.
હ એકલો જ નહી જતા હમ્મ. તઈ ફોર્મ ભરીન સબમિટ કરાવવું પડે હે.
હા.
હમ્મ. .
હ હું કહી રીહો.
બ આવો હમણાં લખવા જ જતો હતો પણ મેં કીધું કે ફોન આવ્યો હતો ભાઈ નો પૈસા નાખો સો એમ કેતો તો. મે કીધું હાવ નાખ તીજે.
હા.
હમ્મ. ઇ બાકી. એ હા. . ટાઈમ ઓવર ટાઈમ. કેટલી મિનિટ થાય તેર થાય બંધ.